હલો!
હલો!
હા બોલો.
જય શ્રી કૃષ્ણ! કેમ છો?
બસ જો મજામાં છીએ. તમે કો?
બસ જો અત્યારે તો અમારા કોલેજમાં બધું ચાલે શે. પ્લેસમેન્ટને ને કાર્યકિર્દી વિશે સેમિનાર હતો. ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રશ્નો પૂછતા હતા. કોઈ સરકારી નોકરી માંગતું હતું. કોઈ પોતાનો બિઝનેસ શ શરૂ કરવા માંગતો હતો તો કોઈ વિદેશ જઈને અભ્યાસ કરવાનું વિચારી રહ્યું હતું. આ બધું સાંભળીને હવે તો એવું થાય છે કે થાય છે કે આજના જ યુવાનો માટે યોગ્ય કારકિર્દી પસંદ કરવી એટલી મુશ્કેલ બની ગઈ છે ને
સાચી વાત કરી તમે. ખરેખર હા. આજના સમયનો ખુબ જ મહત્વનો વિષય છે. પહેલાના સમયમાં કારકિર્દીના વિકલ્પો ખૂબ ઓછા હતા. લોકો મુખ્યત્વે ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક અથવા સરકારી નોકરી જેવા
ક્ષેત્રો વિશે જ વિચારતા હતા પરંતુ આજે ટેકનોલોજી ના વિકાસ સાથે હજારો નવા ક્ષેત્રો ખુલ્યા છે. જેમ કે ડિજિટલ માર્કેટિંગ, યુઆઈ યુએક્સ ડિઝઇન, આર્ટિફિશિયલ ઇન્ટલીિજ્યન, સાઈબર સિક્ય્યોરિટી, ડેટા સાયન્સ અનેક હ ક્રિએશન એનિમેશન, ફોટોગ્રાફી અને ઘણા બીજા વિકલ્પો વધ્યા છે. પરંતુ આજે ઘૂચવણ વ પણ વધી ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓને ખબર જ નથી પડતી કે પોતાની ક્ષમતા પ્રમાણે કયો રસ્તો પસંદ કરવો
હા ઘણા વિદ્યાર્થીઓ તો માત્ર મિત્રો મિત્રો જે કરે એ જ કરવાનું પસંદ કરે છે.
હા આ આ, એકદમ સાચી વાત કરી તમે. આ જ સૌથી મોટી ભૂલ છે દરેક વ્યક્તિની ક્ષમતા, રસ અને સપના અલગ હોય છે. જો આપણા મિત્ર એન્જિનિયરિંગ કરે છે તો એનો અર્થ એવો ન થી કે આપણે પણ એજ કરવું જોઈએ. કારકિર્દી પસંદ કરતી વખતે સૌથી પહેલો પ્રશ્ન આપણે પોતાને પૂછવું જોઈએ મને ખરેખર શ કરવું શું ગમે છે? કારણ કે જે કામમાં આપડો રસ હશે તેમાં મહેનત કરવી પણ સરળ લાગશે.
પણ ગમે તે ઘણી વખત તો પરિવારની અપેક્ષાઓ પણ હોય છે ને?
હા, સાચી વાત કરી તમે અને એ સ્વાભાવિક છે. દરેક માતા પિતા પોતાના બાળકોનું સારું ભવિષ્ય જ ઈચ્છે છે. પરંતુ સાથે સાથે બાળકોના રસ અને ક્ષમતા ને પણ સમજવી જરૂરી છે કલ્પના કર કે કોઈ વિદ્યાર્થીને ચિત્રકામમાં ખુબ રસ છે પરંતુ તેની જબરજસ્તી ડોક્ટર બનવાનો પ્રયત્ન કરવામાં આવે છે કદાચ તે ડિગ્રી તો મેળવી લે પરંતુ જીવનભર ખુશ ન રહી શકે અને બીજી તરફ જો તેને પોતાની પસંદ નું ક્ષેત્ર મળે તો તે ખુબ આગળ વધી શકે છે તમારું શું કેવું છે?
એટલે માત્ર પૈસા જોઈને કારકિર્દી પસંદ કરવી યોગ્ય નથી.
સાચી વાત કરી તમે એકદમ નહી પૈસા મહત્વના છે પરંતુ માત્ર પૈસા માટે પસંદ કરેલું કામ લાંબા સમય સુધી આનંદ આપ તું નથી જો આપણે રોજ એવું કામ કરીએ જે આપણને ગમતું જ ન હોય. તો થોડા સમય પછી કંટાળો તણાવ અને અસંતોષ વધવા લાગે બીજી તરફ જે કામમાં આપણને આનંદ આવે તેમાં આપણે વધુ સારી કામ કરી શકીએ છીએ અને સફળ તાની શક્યતા પણ વધી જાય છે.
પરંતુ ઘણી વખતે વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા જ ખબર હોતી નથી
સાચી વાત એટલે જીવનમાં નવી નવી વસ્તુઓ શીખવી જોઈએ ખન ગમે કોઈને કમ્પ્યુટર કોઈને સંગીત કોઈને રમત ગમત કોઈને શિક્ષણ કોઈને ડિઝાઇનર જયારે આપણે અલગ અલગ ક્ષેત્રમાં અનુભવ મેળવીએ છીએ ત્યારે ધીમે ધીમે સમજાય છે કે આપણો સાચો ટ્રસ્ટ ક્યાં છે એટલે હું હંમેશા કઉ છું કે શીખવાનું ક્યારેય બંધ ન કરવું જોઈએ.
પણ આજે તો ઓનલાઈન કોર્સ પણ ઉપલબ્ધ છે ને
હા અહી વાત પણ તમે સાચી કરી અને આજના યુવાનો માટે સૌથી મોટી તક છે ઘરે બેઠા દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી ના કોર્સ કરી શકાય છે નવી સ્કીલ પણ શીખી શકાય છે. અંગ્રેજી સુધારી શકાય છે ડિઝાઇન કોડિંગ ફોટોગ્રાફી છે વિડીયો એક્ટિંગ છે ડિજિટલ માર્કેટિંગ છે જેવી ઘણી સ્કિલ મફતમાં પણ શીખી શકાય છે. આજનો યુવાન જો ઈચ્છે તો માત્ર મોબાઈલ અને ઇન્ટરનેટ ની મદદ થી પોતાનું ભવિષ્ય બદલી શકે છે તમારું શું કેવું છે.
પણ લોકો આખો દિવસ માત્ર સોશિયલ મીડિયા પર સમય બગાડે છે ને
હા આજ સૌથી મોટો પડકાર છે મોબાઈલ આપણને સફળ પણ બનાવી શકે છે અને સમય પણ બગાડી શકે છે માત્ર ઉપયોગ કરવાની રીતમાં છે જો મોબાઈલ નો ઉપયોગ નવી સ્કીલ શીખવા માટે કરીએ તો તે શિક્ષક બની જાય છે. અને જો આખો દિવસ માત્ર રીલ જોવા જોતા રહીએ તો તે સમયનો સૌથી મોટો ચોર બની જાય છે.
પણ કારકિર્દી માટે આત્મવિશ્વાસ કેટલો જરૂરી છે?
ખૂબ જ જરૂરી છે જો ઘણા વિદ્યાર્થીઓમાં પ્રતિમાા હોય છે પરંતુ માં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. તેઓ હંમેશા વિચારે છે, હું કરી શકીશ કે નહીં. પરંતુ સફળ લોકો પણ શરૂઆતમાં સામાન્ય જ હતા. તેમણે સતત શીખ્યું મહેનત કરી અને પોતાની ભૂલો માંથી શીખ ગયા આત્મવિશ્વાસ જન્મ થી મળતો નથી. પરંતુ સતત પ્રયત્નોથી વિકસે છે.
એટલે જ નિષ્ફળતા આવે તો પણ આગળ વધવું જોઈએ ને?
હા એકદમ. નિષ્ફળ થાય એટલે અંત નહીં પરંતુ નવી શરૂઆત. દરેક નિષ્ફળતા આપણને કઈક શીખવે છે, જો આપણે હાર માની લઈએ તો ત્યાં જ સફર પૂરી થઈ જાય. પરંતુ જો ફરીથી, ઉભા થઈને પ્રયત્ન કરીએ તો સફળતા મળવાની શક્યતા વધી જાય છે.
હા એ તો છે જ પણ ઘણી વખત લોકો બીજાની સાથે પોતાની સરખામણી કરતા રહે છે ને.
હા આ પણ ખુબ મોટી ભૂલ છે. દરેક વ્યક્તિની સફર અલગ હોય છે. કોઈને સફળતા બાવીસ વર્ષની ઉંમરે મળે છે, કોઈને પાંત્રીસ વર્ષે ની મહત્વનું એ નથી કે આપણે કેટલા ઝડપ થી આગળ વધીએ છીએ. મહત્વનું એ છે કે આપણે સતત આગળ વધી રહ્યા કે નહીં, પોતાની સરખામણી ગઈ કલના પોતાના સા સાથે કરવી જોઈએ. બીજાની સાથે નહી.
તો કારકિર્દી પસંદ કરતી વખતે સૌથી મહત્ત્વની બાબતો કઈ છે?
હા એ તમે સારી પ્રશ્ન મને પૂછ્યો. મારા મત પ્રમાણે પાંચ બાબતો સૌથી મહત્વની છે. પોતાની રુચિ ઓળખવી. પોતાની ક્ષમતા સમજવી. સતત નવી સ્કીલ શીખવી. મહેનત અને ધીરજ અ રાખવી. સમય પ્રમાણે બદલાવ સ્વીકારવો. જો કોઈ યુવાન આ પાંચ બાબતોની જીવનમાં અપનાવે તો એ ચોક્કસ સફળ થઈ શકે છે.
આજે તારી વાત વાતોથી મને સમજાયું કે કારકિર્દી માત્ર નોકરી પસંદગી કરવાની બાબત નથી પરંતુ જી પોતાના જીવનનો માર્ગ પસંદ કરવાની પ્રક્રિયા છે.
બિલકુલ કારકિર્દી એ માત્ર પૈસા કમાવાનો રસ્તો નથી એ આપણા સપ- ના મહેનત ઓળખ અને જીવનના હેતુ સાથે જોડાયેલી છે. એટલે ઉતાવળમાં નહીં પરંતુ સ સમજદારીથી નિર્ણય લેવો જોઈએ. અને એક વાત હંમેશા યાદ રાખવી યોગ્ય કારકિર્દી એ નથી. જેમાં સૌથી વધુ પૈસા મળે પરંતુ એ છે. જેમાં આપણે પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી શકીએ. અને જીવનમાં સંતોષ અનુભવી શકીએ.
ખૂબ જ સુંદર ખૂબ જ સુંદર ચર્ચા થઈ. હવે હું પણ મારા ભવિષ્ય વિશે વધુ વિચારીને અને સમજદારીથી નિર્ણય લેવાનો પ્રયત્ન કરીશ.
એ જ સાચો રસ્તો છે કારણ કે આજનો યોગ્ય નિર્ણય આવતી કાલનું સુંદર ભવિષ્ય બનાવે છે. અને આપણા બાળકોને આપણે એવું આપણા બાળકોને આપણેે એવું જ શીખવાડવું જોઈએ. કે તમે આગળ કોઈ પણ કામ કરશો તો તમે હારી ના જતા. અને હારી જાવ. તો પણ તમારે શું છે કે આપણે એમને સમજાવા પડે છે કે ભ બેટા તમારે હારી નથ થી જવાનું આગળ તમે કોઈ પણ કામ કરો તો નિષ્ફળ નથી જ નિષ ફળ પણ થઈ પણ ગયા. તો પણ કોઈ વાંધો નથી કે તમારે આગળ વધવામાં તમારે આપણે એમને હિંમત આપવાની છે આમાં બીજું કઈ નથી કે જે સાચી શક લડી શકશે એજ કરી શકશે એમ તમારું શું? કહેવું છે આપ
બરાબર જ આવી તે એકબીજા જોડે ચર્ચા કરીએ ન તો આપણને પણ આઈડિયા આવી જાય કે શું કરવું આગળ શું ના કરવું એમ. થેન્ક યુ તમારી જોડે વાત કરીને હા. થોડુંક સમજવા માંડ્યું કે હા.
કવુ છું કે આપણે પણ આપણા બાળકોને આગળ વધીએ અને આપણેે બી આગળ વધીએ અને એમને પણ એક પ્રોત્સાહન મળે કે ના બેટા તમે પણ આ રીતે અમને પણ હાર મળી છે અને જીત પછી પણ મળી શકશે. પણ કોઈ ના સપ ના જોવા એ અધિકાર છે હરેક નો અધિકાર છે કે તમે સપના જોતા રહો એમ.
હા એ તો છે ને સાચી વાત છે પણ અત્યારે છોકરાઓ કેવું મોબાઈલમાંથી જ બધું શીખવે છે. પ કોઈ ની રાઈ નથી લેતા. બસ અમારે શું કરવું એ જ કરતાં હોય છે? આપણા મોટાઓણને વડીલોની ને સલ સલાહ લે તો આપણે બધું જ કહી શકીએ ને એમને. કે બેટા આમ કરો બેટા આમ કરો. પણ આજે તો આને કર્યું તો મારે કરવાનું અત્યારે તો છોકરાઓને એવું થઈ ગયું છે બધું. પહેલા હા, પહેલા આટલી ટેકનું હમ. પહેલા આટલી ટેકનોલોજી પણ નથી, આપણી જોડે. અને અત્યારે તો ટેકનોલોજી છે. ફ્રેન્ડ સર્કલ છે. એટલે હવે, એકબીજાને પૂછીને જ બધું કરે છે.
સાચી વાત છે. તમારી જોડે વાત કરીને, ખુબ આનંદ થયો. તો તમે પણ આવી રીતે વાત કરતા રહીજો અને સમજાવતા રહજો.
ચોક્કસ, ચોક્કસ મને પણ ખૂબ આનંદ થયો, તમારી જોડે વાત કરીને.
ઓકે. જય શ્રી કૃષ્ણ મળીએ પછી
એ હા હા. જય શ્રી કૃષ્ણ. બાય.
હા.